હા મજામાં બેન.
હા મજામાં તમે કેમ છો બેન.
હા મને પણ સારું છે હા. હાજ મારે બાળકોને જે ફોનની આદત વધી ગ છે ને. એના વિશે વાત કરે છે. આજે કેવું છે શનિવાર છે ને તો મારી ડોટર ને રજાઓ સ્કૂલ તો સવાર થી અત્યાર સુધીમાં લગભગ પંદર થી વીસ વાર મને કીધું છે કે મમ્મા મને ફોન દે મને ફોન દે. એને ફોન થોડીક થોડીક વાર આવી જાય હું ના પાડું તો પાછી પંદર એક મિનિટમાં આવે. પછી મને કહી દે કે ફોન થ. તો મને એવું લાગે કે હવે ના છોકરાઓને કેટલું ફોન નું થઈ ગયું છે એમ કે ફોન સિવાય જાણે એ લોકોને કઈ બીજી વસ્તુમાં રસ જ નથી રહ્યો. મજા જ નથી આવતી એમ અને જયારે આપડે કેવું હતું કે આપડે તો જયારે રજા હોય અથવા વેકેશન હોય ને. તો બાર રમવા જતા હતા જતા રતા હતા ફ્રેન્ડસ સાથે અને કેટલી કલાકો થઈ જાય અનેને મમ્મી પપ્પા જયારે બોલાવવા આવે ને કે ચલો હવે ઘરે જમવા આવો કે ઘરે થોડીક વાર આરામ કરો. ત્યારે આવતા હતા અને આ લોકોને તો ફ્રેન્ડસ હોય ને બે ફ્રેન્ડ ભેગા થાય ને તોય ફોન ની વાતો કરતા હોય. અને ક ફોનમાં વિડીયો જોતા હોય. તો એવું જ લાગે કે બસ ફોન લોકોને આપડે કેવું આપડણે થપ્પો રમીએ કે. અ આપડે પકડમ પકડાય કે એવું કઈ રમતા હતા તો એ લોકો એ બધી ગેમથી બહુ દૂર જતા જાય છે ને જે રમવું હોય ને એ બધું ફોનમાં જ રમે છે. શું કેવું છે તમારે આ વાત ઉપર?
હા એકદમ સાચી વાત છે તમારી બેન. તમે તમારી દીકરીનું કીધું ને હું હું થોડાક દિવસ પહેલા જ તે હું મારા માસી ના ઘરે ગઈ હતી. ત્યારે અ એની દીકરી હજી માંડ દોઢ વર્ષ ત્યારે તો ઈ મને માસીને કેતી હતી. કે દોઢ વર્ષ ન બાળક તો એટલું કોઈ બોલી ના શકે પણ થોડુંક થોડુંક એ બોલે. કે મમ્મી ફોન મમ્મી ફોન એમી બોલતી હતી. એને થોડુંક થોડુંક આટું જ બોલતા આવડે. હવે તમે વિચાર કરો કે દોઢ વર્ષના બાળકોને. ફોન નું ઓલું થઈ ગયું છે. અને મારા ફાર્માસી એને વારે વારે આપ્યો કે એવું કઈ પણ નહોતું. એમણે ખાલી એક વાર બહુ રડતી હતી એટલે મારા માસી એક વાર ને ઓલા કાટું ના હોય ને એવા હાથી ને ખીસકો લઈ ને સસલું ને એ બધું ફોનમાં દેખાડ્યું એને છાની રાખવા માટે તો એ એક વખત નું એને જોઈને હવે એને મારે વારે ફોન જોવો છે. અને હમણાં હમણાં તમે
અ છાપામાં એક વૈજ્ઞાનિકોએ રિસર્ચ કર્યું સંશોધન કર્યું છે. ઈ મેં વાંચ્યો ને તો એમાં એમ લખ્યું હતું કે દસ વર્ષ ના બાળકો નું મગજ અને આંખો એટલું કુમળું હોય છે ને કે એને તમે ફોન આપો ને તો એમના માટે ખુબ જ નુકસાનકારક હોય. કારણ કે ફોન અને ટીવી આ બધા માંથી છે ને. રેડિયો એક્ટિવ વેવ જે હોય ને ઈ નીકળતા હોય બ્લુ. પ્રસ જે હોય જે આંખોને નુકસાન કરે. એટલે એના લીધે બાળકોને ખુબ નાની નાની ઉંમર ચશ્મા આવી જાય છે. તો. એટલે મા બાપે બાળકોને ફોન આપવા ફોન આપવાનું ધ્યાન રાખવું જોઈએ. કે ચાલો દસ વર્ષથી મોટ. ું છું ત્યારે ધીમે ધીમે એને ફોન આપવો જોઈએ બરોબર ને બેન તમારું શું કેવું.
સાચી વાત છે અને હવે તો કેવું છે ખબર છે નાના છોકરા હોય કઈક જમતા ના હોય. તો એમ કે કે એટલે તું ફોન જોતા જોતા જમી લે એટલે શું થાય મમ્મી ને શું થાય કે ચાલલો ને આપડે જમાડી દીધું ને કામ પતી ગયું એમ આપડું. પણ એ એવું નથી જોતા કે એની પાછળ કેટલી એને ટેવ પડતી જાય છે. કે ધીમે ધીમે હવે હવે મને ફોન મળશે તો હું જમી લઈશ. પછી એક ટાઈમ એવો થાય જયારે મા બાપ ના પાડે ને કે ના હવે ફોન નહી તો ઈ. જમતો નથી બાળક એમ. પછી ક્યારેક મમ્મી પપ્પા કામમાં હોય તો એમ કે ને ફોન આપી દેને અથવા કઈકમ. સાચવવું ન હોય અથવા ફ્રી ટાઈમ જોતો હોય તો ફોન આપી દે. પણ અને છોકરું એન્જોય કરે એ બિચારું મમ્મી પપ્પાને હેરાન ન કરે ને મમ્મી પપ્પા ને ટાઈમ મળે છે. પણ આ બધી જે નાની નાની રોજના રોજ રોજ જે ટેવ પડતી જાય છે ને. આગળ જતા કેટલી નુકસાન કરે છે કે એની વગર પછી. જયારે આપડણે ફોન ઈ લોકોના હાથમાંથી લેવાની ટ્રાય કરીએને કે ના બસ બઉુ થઈ ગયું હવે ફોન આપી દો. તો બાળક એટલું ચીડાઈ જાય છે ને. કે આમ આપણને એમ થાય કે આવું તો મેમે કોઈ દિવસ આનું રૂપ જ નથી જોયેલું કેમ આટલું બધું ચીડાઈ જાય છે. પણ એક્ચુઅલી મને એવું લાગે. કે બાળકોને ફોન આપવા પાછળ છે ને વધારે હાથ તો મમ્મી પપ્પાનો જ હોય છે. જો મારી વાત કરું ને તો મારી ડોટર ત્રણ વરષની હતી ને ત્યાં સુધી એને ફોન નથી જોયો. પછી જેમ જેમ મોટી થઈ ને બીજા ના છોકરાઓ ના હા માં ફોન જોવા માંડીે ને. એટલે ધીમે ધીમે માંગવા માંડી તો પણ એકાદ વરસ મેં એવોઈડ કર્યું કે ચલો ચાલશે. પછી સ્કૂલે જતી થઈ પછી હવે કંટ્રોલ જ નથી રાખી શકતી કારણ કે કેવું થાય કે જો એને હું ફોન નથી આપતી તો સ્કૂલમાં જઈને ફોન ની વાતો કરે છે. કે આજે મેં આમ જોયું આજે મેં આમ જોયું એટલે એને એમ થાય છે કે મને ફોન નથી મળતો. તો હું પાછળ રહી જાઉં છું બધા કરતા એમ ત્યારે મને એવું લાગે. કે આ બાળપણ છે ને એઈ જીવન જીવવાનું કેટલું સરસ આમ ટાઈમ છે. કે પછી આ ઉંમર માં કોઈ જવાબદારી ન હોય કે એમ બધી રીતે ફ્રી હોય. મોટા થઈને તો જવાબદારી પણ આવવાની છે ભણવાનું બી ફોન માં જ થવાનું છે. તો મને એમ થાય હું મને ક્યારેક સમજાવ કે તું નાની છો તો રમ બાર ફ્રેન્ડ સાથે રમ. થોડીક હેલ્ધી એક્સરસાઝ કર નવા નવા ફ્રેન્ડ બનાવે એમ. કે હું એને મારે કેવી ટેવું છે કે હું જમમા બે ઇ જમા બે છે ને ત્યારે હું એને હંમેશા વાર્તા કહીને જમાડું. તો એને જમવામાં એવીવું નથી. તો એને બધું સમજાવું કે વાર્તા ના સ્વરૂપમાં કે ભાઈ તું આમ. આવી રીતે કર આટલું નાની છો તો આવું બધું કરે એમ પછી કે ફેમિલીમાં ટાઈમ દે મમ્મી પપ્પા હોય. તો એની સાથે વાત કર ઈ સમજે છે પણ જયારે ફોન આવી. જાય ને ત્યારે ખબર નઈ કે બધું જ સમજાવેલું હોય ને એની કે જાને અસર જ નથી થતી. મારી સાથે તો આવું થાય છે બોલો તમે શું કહો છો આ વાત માટે.
હા બરોબર છે બાળક એકદમ છે ને. એવ ઘણા બાળકો તો કેવું કરે મમ્મી પપ્પા ફોન નો આપે ને તો ગુસ્સો કરવા મડે. અને એવું બધું કરવા માંડે હું જમીશ નહી હું ભણીશ નહી એવું બધું કરવા મડે. તો તમારી વાત સાચી છે આપણને એમ થઈ જા. કેમ આવું કરે છે અને હું તો એમ કઉ છું કે આ બાળકોને ફોનની. ટેવ પાડવાને બદલે શું કરવું જોઈએ. તમે બાળકોને ફોનમાં શું દેખાડો છો તો કે કાર્ટૂન દેખાડો છો. એમાં જુદા જુદો ગીત જુદા જુદા ગીતો આવે બાળકને સાંભળવાની મજા આવે. એકદમ કલરફુલ બધા પિક્ચરસો જોવાની મજા આવે. તો એને બદલે તમે શું એને ફોન ના આપો. પણ એના બદલે એને કલર બુક ઓલી તૈયાર બજારમાં મળે છે ને. જેમાં કાર્ટૂન્સ હોય ને એ બા એનિમલ પ્રાણીઓ હોય. પક્ષીઓ ના ચિત્ર હોય. એ તમે એને બુક લઈ આવી દો એટલે એ બુક માંથી જોવે એવું બધું. તો દસ વર્ષ સુધી બાળક એવું બધું કરે ને તો એમાં એને મજા આવે. પછી એકદમ નાનું બાળક હોય. તા આજકાલ તો ઓ મિની ટેપ રેકોર્ડર ને મિની રેડિયો ને એવું બધું નીકળ્યું છે. તો એમાં તમે અ કોમ્પ્યુટર માંથી બધા સોંગ્સ ને બધા ગીતો જે બાળકને ગમ. હોય જોડકણા છે. બાલ ગીતો છે એવા બધા નાખી દો ને બાળકને સંભળાવો. તો બાળકને એનું મનોરંજન પણ મળી જાય તમને. પણ તમારો ફ્રી ટાઈમ મળી જાય અને બાળક ફોન થી પણ આખો રહે એટલે. બધી બાજુ થી ટૂંકમાં આપડું બાળક સચવાઈ જાય. પણ આજકાલના મા બાપનો જ થોડા ઘણા અંશે વાક છે. કે ઈ બાળકોને ફોન જ દઈ દે છે તો ફોન સિવાય ઘણું બધું એવું છે જેનાથી બાળકને અ આપડે એ. મેન્ટ મનોરંજન આપી શકીએ કારણ કે દસ વર્ષ. સુધી તમે એને જો ટેવ પાડી દીધી ને તો બાળકને બહુ નુકસાન થાય છે. પછી હાલો કે એવું નથી કે. ફોન ના ખાલી ગેરફાયદા જ છે આજકાલ તમને ખબર હોય. તો દસ બારમાં બોર્ડ ના સ્ટુડન્ટસ છે. તો એના માટે ફોન ખુબ ઉપયોગી થાય હવે તો બધું ઓનલાઈન થઈ ગયું છે. ઓનલાઈન એકેડેમી થઈ ગઈ છે ઓનલાઈન ક્લાસીસ લેવાય છે. હું બાયજુસ ના ક્લાસીસ. હોય છે પછી ફિઝિક્સ વાળા આ બધું છાપવામાં આવતું હોય એટલે આપણને ખબર હોય. તો બાળક ને એવું નથી કે હાલો. આજે હું ટ્યુશનમાં ભણવા ગયો તો મને ન સમજાણું સ્કૂલ માં ભણવા ગયો તો મને ન સમજાણો તો નો પ્રોબ્લેમ તમે ઘરે આવો બાળકની પાસે ફોન હોય. તો ફોનમાં એ બધું સર્ચ કરીને એ ઓનલાઈન ક્લાસીસ જોઈ ને. ભણવાનું શીખી શકે. તો એવી રીતે તે અને હવે તો દસમા ધોરણ પછી લગભગ બધા મમ્મી પપ્પા પોતાના બાળકોને ફોન અપાવી જ દેતા હોય છે તો આજે ગામડે ગામડે સુધી બાળકો પાસે ફોન હોય છે અને જો યોગ્ય ઉંમરે મા બાપ. બાળકોને ફોન આપે અને એવું પણ શીખવે કે તારે આ એપ નહી ખોલવાની ઘણી વાર બાળકો છે ને બિનજરૂરી. એપ ખોલીને બેસી જાય અન ન જવાનું જોવે ને. અ હમણાં છાપામાં પણ એવા સમાચાર આવે છે કે ઓલી રમી રમી જેવી એપ હોય. એમાં બાળકો મા બાપના એકાઉન્ટ માંથી પૈસા અ રમે ને એવું બધું કરે છે તો બાળકને શીખવાડવાનું કે જો હું તને ફોન તો આપું છું પણ તારે વગર જે જેની તારે જરૂર ન હોય એવી એપ પણ નહી ખોલવાની અને તારે ગેમ્સ નહી રમવાની તારે ભણવાનું હોય અથવા તારે થોડુંક એન્ટરટેનમેન્ટ માટે જે હોય એટલું જ જોવાનું અને કેટલા સમય માટે જોવાનું ઘણા બાળકો તો આઠ આઠ કલાક સુધી ફોન જોતા હોય. તો એવી રીતે જો મા બાપ ધ્યાન રાખે તો બાળકોના એજ્યુકેશન માટે ખુબ સરસ પડે ફોન ઓનલાઈન ક્લાસીસ રિસીવ કરવા માટે તો ઈ ઈ સારું પણ છે અમુક રીતે બરોબર ને બેન
સાચી વાત છે તમારી વાત એકદમ સાચી છે પરંતુ કેવું થાય ખબર છે કે આ બધું બાળક સમજે ક્યારે કે જયારે તમે એને પહેલેથી ફોન થી દૂર રાખ્યું હોય ને બીજા બધા સંસ્કાર આપયા હવે ત્યારે આ વાત સમજાય પણ હવેના જનરેશન માં શું થાય છે ખબર છે કે પહેલેથી તમે એને ફોન આપો છો તો તમે પછી જે ફોન આપવો હોય એને બધું જણાવ જોઈ લીધું છે જાણી લીધું છે. પછી તમે એને સલાહ આપો ને તો કદાચ એમ તમારા સંતોષ માટે એમ કઈ દેશે હા હું આમ નહી કરું પણ મને નથી લાગતું કે પછી માનતું હોય કારણ ને ઓલરેડી પહેલેથી જુએ જ છે આ બધું એટલે એને એમ લાગે દીધું આ બધું તો મને ખબર જ છે. પણ નાના છોકરાઓને આપણે ફોન આપીએ એટલે શું થાય આંખને નુકસાન કરે ઊંઘ બગડી જાય ટાઈમે સુતા નથી બરાબર અત્યારે તમે જોઓ ને નાની નાની ઉંમર મારી ડોટર તો હજી આઠ વર્ષની છે. પણ એની સ્કૂલ માં જો ને આઠ થી દસ વર્ષમાં એટલા બધા છોકરાઓ ના ચશ્મા હોય છે ને કે આપણને એમ થાયઅને પછી ઓછા નંબર નહી વધારે તો પણ મા બાપ સમજતા નથી કે અત્યારથી જો હું એને ફોન દઈશ ને તો પછી ક્યાં વાત અને તમે જેમ કહો છો કે સમજાવાનું તો પછી તમને લાગે છે કે આટલું બધું આપડે એને છૂટ આપી દીધી હોય. અને પછી તમે એને શીખવાડો કે ના હવે તમારે એક લિમિટમાં જ ફોન જોવાનો છે કે હવે આવી રીતે યુસ કરવાનું તો એ કરી શકવાના આપણને એવું જ્યારે આપણે પેલા કેમ નથી કરતા કે ના તમે વસ્તુ આપો તો સાથે એક લિમિટ આપો કે ફોન છે તો બસ આટલો ટાઈમ જોવાનું આમ આનો જે સારો યુઝ થતો એ જો પેલા શીખવાડીએે ને તો વધારે લાભ મળે છે. તમને શું કેવું છે એની માટે
હા બરોબર છે તમે બરોબર કીધું કે જો પહેલેથી જ આટલી બધી છૂટ આપી દીધી હોય તો પાછળથી બાળક નથી સમજવાનું એટલે ફોન આપો તો યોગ્ય ઉંમરે જ આપવાનો ઈ સિવાય નય જ આપવાનો અને જયારે આપો ત્યારે શરૂ શરૂઆતમાં તમારે પંદર મિનિટ જ આપવાનો પછી લઈ લેવાનો અને બાળકને બને તો કડક શબ્દ માં કહેવાનું, થોડુંક ખીજાવાનું પણ રાખવાનું. અને ધીમે ધીમે તમે એની એક્ટિવિટી ઉપર નજર રાખો, એની ટાઈમ લિમિટ ઉપર નજર રાખો કે બાળકો બહુ તો નથી જોતું ને. તો આવી રીતે ધીમે ધીમે કંટ્રોલ રાખ રાખો ને તો ફોન નો સારો ઉપયોગ કરશે. અને ફોન થી એને એટલું નુકસાન પણ નહી થાય. તો કંટ્રોલ રાખવો પણ એટલો જરૂરી છે બરોબર ને બેન
સાચી વાત છે મન હા મને એકચુઅલી કામ આવી ગયું છે તો આપણેે પછી આ વાત પર આગળ વાત કરીએ.
હા ચોક્કસ આવજો બેન
હા આવજો આવજો.